તારે કેમ કોલ લાગે અમારે તો લાગતું જ નથી મારામાંથી
કા નથી લાગ તો હું છે
એ ખબર ની એરર બતાવી દે
એરર મતલબ એલા હા જયાર કાકા એ એપ મા એરર હે ભાઈ તારો સવાર હતું ને ઓલી ને મેં આપી ને એપ કે મારામાં એ કાર્ય ઓલું હું કેવાય પ્રોફાઈલ ટાસ્ક નું ઓપ્શન જ નથી આવતું ઈ કેમય હે
કાય ખબર નહ ગોતવું પડે ઓલા એરર બતાવે છે એકબ સાથે
હા એલા બાકી મેં હે ને હું હજી હું ક તું હે ને અત્યારે હું ક કરી લે તારે પ્રોફાઈલ પૂરી કરીે એટલેું ગમણા તરને કોડે પ્રોફાઈલ નો ઓપ્શન જ નથી આવતું હા તને ઓળખને હોય
મને ઓળ ઓકે તે નામ કીધું ને તમારું
ઓ એ કોટ ક્યાંથી આવે હું કશમીર પાસેથી એ કે સ્મિત ઓલો ઘૂરિયા ભૂ રિયો હે ભાઈ તું અમને કોઈ એમ કે ભૂરિયો
નથી ખબર પડતી તમને બધા ની તો એ સિંગલ આટા મારું ને
હા મારે હા આટલો ટ્રુ લવ તો અમે નહી કરતા હોય ભાઈ કોઈ ને અને અમે રહ્યો નથી
રોલ એ હુ કેવાય કઈને વોલ પેપર લાગી જાય
હે
વોલ પેપર લાગી જાય એવો લઉ તો અમે કોઈ નથી કર રોટાણથી
હ પણ નાયલા પણ ગમે છે એટલી મને એના સિવા બીજા કોઈ ગમતું પણ નથી વાંધો એ છે
એવુ હ મારી છે ને અમારી હૈ ને
હ હા હા ત્યાં એના મોટા ભાઈને તો ખબર પડી ગઈ તી એક વખત
એ તો એ મોટા ભાઈન જીઅને નકા ભાઈન કઈ ન તોડ લય
એના બાપ વાડિયું મારેજ કેજ બાજુ મા
વાડીમાં મતલબ ઈન્દિરાનગર ની ઓલી બાજુ એ એરિયો નથી કઈ?
એરિયો નથી એની એક પ્રોપર વાડી છે. હા બસ સ્ટેશન અ પંદર કા એમ ક પંદર વીસ
અબે યાર તો તો ક્યાંય ને કઈક
એ હવારે એક કંપનીમાં એ એક નાના ભાઈ દસમું નાના ભાઈ દસ મું ભળી ને રમતો એ નાના ભાઈ હા પછી એના એનીને એને જેને કરાવું ને મારું
તું આમ જેવા ત્યાં ને સરકારી નોકરી લઈને
જી મારા ઘરનાજ ની માને મારા મમ્મી ની માને, નઆ અરે મારા પપ્પા તમારી બંધ તમારા સંબંધ?
હે?
ક્યાં સમાજની આહિર સમમાજની? જો તો ભાઈમાં ત બહુ મોટો રીસ્ક રહ્યો બહુ મોટ બહ હા
એને કદાચ ઓલેયરે કદાચ કરવું હોય ને એની પાસે તો એને હજુ જીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન પોઈન્ટ ચાન્સ છે.
કેમ કે ઈ? એ બ્રાહ્મણ યો ઉદઈ.
હા ઓલે આવી?
હમ
જોકે કરે કે ન કરે એ તો આપડે નથી ખબર હું ખાલી જસ્ટ ઉદાહરણ આપું.
પણ અમુક ને તમારા એ લોકોને સમાજ તમારા સમાજ બહ એ લોકો તને હાવ નીચે ગણલો સમજો તમે ભલે ને ગમે એટલી પ્રગતિ કરવી તમને નીચા જ ગને કારણ કે તમારા અમુક નમૂના હોય ને તમારા અમુક નમૂના એની લીધે તમારો આખો સમાજ બદનામ થાય.
આ નો યાર
બ એવું પણ મારું કેમ સેટિંગ થું બબર? હા એની બેસ્ટ ફ્રેન્ડ હોયને, મે તો અ પેલા અમાં એની બેસ્ટ ફ્રે રિક્વેસ્ટ નાખી હતી એની બેન હતી એજ મારી બેસ્ટ એ એને અચાનક એસેપ્ટ કર લીધી પછી હા હેલો વાત થ પાચ મિનિટ થાય પાંચ મિનિટ મહિનો દોઢ મહિનો વાત થાય પછી મેં એને કીધું પછી આણે એને બેન નને કીધુંએણે
હ
એને પછી આવે કીધું પછ કે હા હું વાત કરું પછી અને વાત કરી ધીરે ધીરે ફર્સ્ટ ડેમાં તો પેલાે દી એ જ મે હા પાડી હા પ ત્યાંની બધી વાત તો
પણ બાર માં પતયુ ને ધ્યાન ના થોડું હ મને લાગ્યું તો બહાર પંયા પછી અમે કઈક મળ્યું કરવા જ બન ના મેળ પડયો બાપા ને લીધે બાપા મેનો જ નહી રાજકોટ જવા હતો. એ બાપ એમ કીધું કે મારે કેશોદ જ કોલેજ કરાવી આવીને કેટલી જીદ અને એને કેસો કરવી જ નથી એ હ જીદમાં જીદમાં આખું એક વાર ડ્રોપ કર નાખ્યોં.
હા પછી હવે ક્યારેક ક્યારેક વાત થાય મેસેજ માં આખા દિવસ માં પાંચ દસ મિનિટ વાત થાય?
હમ્મ હવે પ્લાન બન બે શનિવારે મારા જો હું થાય.
આ શનિવારે તો તારે જવું હોય તો, કઈક મેડમ સારું બાર હોય થાય.
અરે બાનું જ ગતું પડે
ગોતવું પડશે પછી ક્યે?
એજ હ મેડમ લાય ક દઉ મનિયા પછે કંકોત્રી મનીયા ણી કંકોત્રી
હે
મનિયા પાહે કંકુત્રી તો હે, કોકની એ દેખા દેવાની રવિવારે મેરેજ હને.
હમ્મ શનિ રવિ
હમ્મ હ શુક્રવારે જવાનું હોય, મેડમ
બરોબર એટલે એ વાત આવે
પ્રુફ તો એ ના આપ એ કોણ થાય, તો કે બચપન નો દોસ્તર મેડમ
મામા ન એલા મા હગ્ગા માસી નો બસપણ ના દોસ્ત તાર નું કે ગ એને થઇ જાય.
હા, હગામાં છોકરોને એક ન એક એટલે મારે જવું પડે એમ જે મંડપ બોલ્યા હો હા, એટલે પછી મેડમ અમારે જવું પડે એમ ત તારે મૂવી અમે જોઈ લેવ ને રેવ લખનાખ્યું.
હા
થોડોક ઇમોશનલ મોડ કરને મન તો હ જાય પાછ વાંધો નહી જ
ગમે એ ત મને જ કંટ્રોલ નતા એલા.
હમ્મ
હા, હારે હારે પ્રીતિને મેસેજ કરવો,
કેમ,
સંઘર્ષવાદ નું મને સંઘર્ષવાદ તુમે લોકો કો રોશની કરે હે,
હે.
હા,
પેલા એને ઓલું પૂછ ને આ મે એ હમણાં તને કેવો કીધો? અમલદાર શાહી વાળો એ કોઈ કરે?
અમલદરશાહી હાલ ન પૂછું તારા કરુ વો ઈ?
હા,
હા
અમલદાર શાહી અમલદાર શાહી કેવાય કે ને વર્ગશંકર? તુ પેલા અમલદાર શાહી કે જે ને કદાચ કોઈ નહી જ કર્યો હોય, પછી હેના વર્ગ સંંકર્ષ નું અમલદાર શાહી નું બે નું પૂછ જ જે.
હમ વર્ગશંકર એટલે આંતરિક જૂથો માં લડાાય ઝઘડા થાય એ વર્ગ સંઘસ ને એજ એવા શબ્દ આપડે બોલી હાલો
હા,
એ આઈનું કઈ કીધું?
હા,
એઆઈ માંથી હશે ને તો હું તમારી પીપીટી કે જોઈએ જ ને એની કેીરો માર્ક
તો આપડે કેમ ગોત્યો કેમ લખતીપીટી કેમ બનાવી
બી પી ભાઈનો ઉપયોગ કરવાનો જો હને લખતો હોય ને તોને કોપી પેસ્ટ નહી કરવાની
મારો હું હોય છે તો ઓલા મોટા મોટા ડદા આવે ને એ ફોટો પડે એમાં નાખ દમ ને એ વાળા એને કહો એ વાળ ને કહ કે આનું શોટ ફોર્મ કરી નાખે
હમ
એમનાલેે
હાારને
એમાં થોડા આપડા શબ્દ ઉમેરી દે હુ
હમ અને પીપીટીીમાં હું આખે આખું લખી વાક્યો લખી.
ના હવે એક ફોટા આમું ચાર પાચ લી પોટા ના ચાર પાંચ લ મુદ્ા બ ના છ, હત મુદ
મુદ્દા મુદ્દા જ ખાલી લખવાના ને મુદ્દા ની અંદર નું આપડે આપડી રીતનું બોલવુ.
જ મુદ્દા તો આપડે લ લને મુદ્દા તોને હાલે ને હોય, ને કે
આ તું ઓની પ્રીતિને પૂછ જતો એ અમલદાર શાહી. વર્ગશંકર
હા યાદ રહીી હુ પૂછી લો મેને
હમ
હ કાલે માિનો લેખ ભરવા આપડે
હ
માઇનાનો લેક્ચર
હ કાલે.
આપડે બે માિન થઇ જાય ને
હા એલા એક ક માિનર નું હજી આપડે કઈ ખબર નામે નથી ખબર મતો મા
આપણે લીધા તો નથીડી ભાઈ
એ કઈ ના
મારે એ કને સોશિયોલોજી મેજર ના નથી લીધા તો. ત્રણ મેજર
ઓલા મની આવે લીધા તારો એક ઓલો ત્રણ પેજ વાળું તો મારી પાસે પડ્યુ
હા, એ બો ત્રણ જો ત્રણ માઇનર હ ત્રણ મેજર હ
ના બે માિનર બે મહિનર ત્રણ ત્રણ મેજર નહી ચાર મે નહી હા ત્રણ મેજર ને એક સ્કીલ
હમ
બે માઈના રખરી ને આયા ભાઈ.
ઇંગ્લિશ તો નીકળી ગયું ને હાવ.
લાગે હેલ્લા.
ઈ હું.
માઇનર
હા માય ના નાખલા ભણાવવામાં લીધા જેવું નથી ને ભણ ઉતરી જતા મગજ માં વાંધો ન નથી. એમાં મને માથું જ ચડે ઓલી બારી બારી તો ગોતવા નહ
હમ
હા પુણામાંજાવા
હમ
હે.
હમ. કાલ તો હાલ કોલેજે જાવાનું હે હો.
કાં ક્યાં જાઉ.
અ તમે એને વેલા ની.
અરે મનીયો ઊઠે એમ થ ને હ.
આ મન્યાંને ઉઠાડી દેવાય તુ ઊઠ તયે તું જ હજુ મોડો ઉઠતો હશે.
હમ લાલ રણ તો વાગી દ હાડા છ વાગ્યાનું હાડા છ હાત. હાત વાગ્યે તો હું ઊઠી જવું. પછી બાથરૂમમાં રીલ જોતા જોતા અડધી કલાક વઈ જાય.
રીલ નો જોવાઈ ને મારા ભાઈ.
એના વગર ઉતરે નઈ ને.
હા તે હારું હાલ તો અને હે ને કાલ કોલેજે આવજો ને વેલા આવજો અને તારામાં થાય તો મને. કર.
હા હું આઘડી કરું થાતું હોય તો પછી જો હવે બાકી મેસેજ કરી દો.
હ.
તાળુ મારી.